હાલ
હેલો
હલો
હા કેમ છો
હલો
હા કેમ છો
બસ મજામાં તમારો અવાજ બહુ દૂરથી આવે છે
એવું બધું જોડે હો તમારો બહુ દૂરથી આવે છે ઊંડો ઊંડો આવે છે તમારો
હલો
હા હવે આવે
દૂરથી જ આવે છે તમારે
એવું હવે આવે હા તમારો આયો
હા તમારો તો અવાજ દૂરથી જ આવે છે
એવું
હા
આજે આપણે શું ટોપિક છે હેલો
હલો
હા બોલો
હા હવે થોડો આવ્યો જય શ્રી કૃષ્ણ કેમ છો
બસ મજા મે જય શ્રી કૃષ્ણ રાધે રાધે
રાધે રાધે અરે આજે આપડે હવે હવે ચોમાસું આવ્યુ છે તો ફેસ્ટિવલ ચાલુ થઈ જશે તો આપડે આજે ફેસ્ટિવલ જોવા ની ચર્ચા કરીએ કે ફેસ્ટિવલ હમણાંથી જો જો હવે સાતમ આઠમ આવશે પછી શ્રાવણ સ્ટાર્ટ થશે એટલે પહેલાં તો દિવાસો આવશે પછી સાતમ આઠમાં આવશે પછી રક્ષાબંધન આવશે પછી અ કૃષ્ણ જન્મોત્સવ આવ ગણપતિ આવશે નવરાત્રી આવશે હવે ફેસ્ટિવલ ફેસ્ટિવલોની સિઝન ચાલુ થઈ જ ગઈ છે એટલે અ આપણે ફેસ્ટિવલ વિશે વાત કરીએ
હા
હમ હ તો હવે સ્ટાર્ટ થાશે દિવાસાથી દિવાસાના દિવસે અ જે સૌભાગ્યવતી સ્ત્રીઓ હોય છે તે વ્રત કરે છે તેના પતિના અને બાળકોના અ લાંબા લાંબા આયુષ્ય માટે વ્રત
હાચી વાત છે હા
તો એના માટે એ વ્રત કરે છે કે આખો દિવસ ભૂખી રહીને સાંજે કોઈ કોઈ વખત કોઈ એવું વ્રત કરે છે કે સાંજે અ એક ટાઈમ જમી લે છે અને કોઈ આખો દિવસ અ કંઈ જમતું નથી અને હા અને જાગરણ કરે છે તો એ પોતાના પ તી અને બાળકોના આયુષ્ય માટે આટલું આટલું કઠોર વ્રત કરે છે.
કઠોર વ્રત હાચી વાત છે.
હા પછી આવશે અ રાંધણછઠ આવશે રાંધણછઠના દિવસે આપડે નવા નવા પકવાનો બનાવશું અને સાતમ ના દિવસે
ઠંડો ખાવાનું આપણે ભગવાન શીતલા માતાની પૂજા કરે ને
હા શીતળા માતા ની
હું બી આપણે પરિવાર માટે છોકરો માટે સુરક્ષિત
હા બરાબર છે હમ્મ. અને પછી આવશે ભાઈ બહેન નો તહેવાર રક્ષાબંધન આવશે એટલે આમ તો હવે હવે બધા એટલા બધા વ્યસ્ત થઈ ગયા છેને કે આપડે ભાઈ ને મળવાનો ટાઈમ જ નથી હોતો
ટાઈમ જ નથી.
રક્ષાબંધન ના બહાને આપડે લોકો ભાઈ ઘરે આવે છે કે બેન ઘરે જાય છે તો એના માટે
કે આપણે ભાઈ બહેન નો કેવી ડોર બાંધેલી હોવે જીવનની હે આપણે
હા.
બહુ મહત્વપૂર્ણ તહેવાર કહેવાય છે.
હા.
હમ્મ.
એટલે હવે ભાઈ બહેન એ ભાઈ બહેનનો તહેવાર આવશે એટલે અ બેન રાખડી બાંધશે અને એકબીજાને મળશે પરિવાર સાથે સારો એવો ટાઈમ ટાઈમ સ્પેન્ડ કરશે એટલે અ આ તહેવારો બહું જ મહત્વના છે આપણા આપડી લાઈફમાં કે એવું નહીં કે આપણા ગુજરાતીઓ જ તહેવાર મનાવે છે આ તહેવારો તો આખી આખા ઈન્ડિયામાં મનાવવામાં આવે છે.
હાચી વાત છે.
કે હવે રક્ષાબંધન આવશે પછી કૃષ્ણ જન્મોત્સવ આવશે સાતમ આઠમ અને આ કૃષ્ણ જન્મોત્સવમાં રાતના બાર વાગે આપડે કૃષ્ણ જન્મો ઉત્સવ ઉજવીય છીએ બીજા દિવસે મટકી ફોડ હોય છે હા તો ત્યારે બહુ જ બધા આપણે બહુ જ બધું એન્જોય કરીએ છીએ પરિવાર સાથે સારો ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ.
હાચી વાત હે
આપડે અ તહેવારોમાં કેટલી મજા કરીએ
મજા આવું જ જોવે તહેવાર તો આપડે ગમે તે તહેવાર તો હર મહિના આવે ને તો સારું કેહેવાય આપણા માટે કે ઘરમે બધી ખુશિયા આયે આપણા ઘરમેં
હા અને તહેવારોના બાને આપડે બાળકોને બી રજા હોય છે આપડા જેન્ટસને બી થોડીક
ને આપણે બહાર બહાર ભી જવા મળે આપણે બહાર ભી ખરીદી કરવા જવા મળે આપણે
હમ હવે તો જો તેહવારો તેહવારો સ્ટાર્ટ થવાના હશે ને એટલે બજારમાં પણ અ સેલ આવશે ને, બધા શોપિંગ કરશેને, બજારોની રોનક વધશે
બજાર ભી કેવો જગમગાતો રોશની ટાઈપ લાગશે આપણે બહઉ મજા આવે બજારમાં જાવાને બી ગમે જાતની અલગ-અલગ વેરાયટીની વસ્તુ જોવા મલે છે આપને
હમ પછી આવશે ગણપતિ, ગણપતિ અ પતિના દસ દિવસ જાય છે કે એમાં પણ આપણે બહુ બધું એન્જોય કરીએ છીએ સવાર સાંજ આરતીમાં જઈએ છીએ અને ને પાડોશમાં આપણને બધાને મળવાનો ટાઈમ મળે છે નહીતર તો આપડે પડોશમાં કોણ રહેતું હોય તેપણ ખબર ન
ખબર નથી ન મેં ગણપતિમ જઈન તો રાત્રે ગરબા કરે ગણપતિ જોડે અમે. બધા મ્યુઝિક લગાઈને ડાન્સ કરી આવે.
હમ્મ અમે લોકો પણ અહ ગણપતિની આરતીમાં જઈએ પછી થોડીક વાર ભજન કરીએ એવું કરીએ ડેઇલી ડેઇલી.
પસે સાત સાત દિવસ નું મૂકે કોઈ પાંચ દિવસ ના મૂકે કોઈ બાર દિવસ તો પસે અમ્મ પતી જાયને તો લાસ્ટના દિવસ આપણે ગણપતિ લઈને પેલા નદીમેં ડેમ નહીં હોતો પાણી એમે પધારવા જઈએ ડીજે ઇજે લઈન
હા, એ ગણપતિનું વિસર્જન થાય છે ને ત્યારે તો આંખમાં પાણી આવી જાય છે કે જેણે હવે અહ તહેવારો પત તી ગયા એવું લાગે છે કે હવે આપડે
તો બે દિવસ તો આપડે ગમેય નહી પછે.
હા, પછી આવે છે રાત તો એ પિતૃઓના તહેવાર છેકે એમાં આપડે શ્રાદ્ધ નાખીએ છીએ ડેઈલી-ડેઈલી ગાય, કૂતરાને ખવડાવીએ છીએ. તો એ એનું મહત્ત્વ પણ આપડા
અમે રોયજ નહી કરતા અમે પેલો આપડે ગદ્દા માણસ ગયેલા હોનો દિવસ આવે ને તો એના જોડીસ વંદાડીશ અમે ખીર ને પૂડી બનાવીને પેલુ ઉપર ઢાબા ઉપર મૂકી ને એવું બૂલાય કે કોન કોન એવું કરે અમે રાજસ્થાની લો
ડેઈલી ગાયને થાળી આપી દઈએ છીએ શ્રાદ્ધમાં એટલે એવું કેય છે કે બધા બધા જ પિતૃઓને શ્રાદ્ધ પહોંચી જાય છે એમ.
હાચી વાત હ. અમે તો એક તો પેલા દિવસે કરીએ એક લાસ્ટના દિવસે કરીએ એવું કરીને પેલો હોયુ ઉપર મૂકે ધાબા ઉપર.
હમ્મ, બરાબર છે. હા તો એ છે પછી પછી આપડે અહ શ્રાદ્ધ પુરા થાય છે એટલે આપડે નવરાત્રિ આવે છે. નવરાત્રીમાં દસ, અગિયાર દિવસ જે એન્જોય થાય છે. એ તો એ તો આપડા આપડા ગુજરાતીઓનો બેસ્ટ તહેવાર છે કે કે એમાં તો જેટલું એન્જોય કરે છે તેતો ક્યારેય નથી થતું. અને દસ દિવસ જે મજા કરીએ છીએ માતાજીની આરતી, આરાધના અને પછી ગરબા
કેટલા એક-એક, બે-બે વાગે ઘેર આવીએ લાસ્ટ દાડે તો ચાર ને પાંચ વાગી જાય.
પછી તો બી પછી સવારે ઉઠીને કામે લાગીએ છીએ ત્યારે આપણને થાક પણ નથી લાગતો.
થગ ને રોજ અલગ અલગ ચણિયાચોળી પેરવાના મસ્ત તૈયાર થવાનું કેટલી મજા આવે આપડે નઇ.
હા.
બોવ મજા આવે.
હ અને પછી પછી આપડે કામે લાગીએ છીએ નવરાત્રી પૂરી થાય એટલે આપડે દિવાડીની સફાઈ કરીએ છીએ અને દિવાડી માટે તૈયાર થઈએે છીએ કે જે પાંચ દિવસ દિવાડીના હોય છે એમાં એમાં આપળે અહ ઘર ઘરનો એક એક કોનો સાફ કરીએે છીએ જેથી કરીને દીવાડી માં લક્ષ્મીજી આપડા ઘરે આવે.
ઘરમે પ્રવેશ થાય લક્ષ્મીજી સાચી વાત છે જેવી આપણે દિવાળી આવતા જ સમય પેલા ઘરની સાફ સફાઈ કરી અને તો આન્સ નઈ કે પેલી ધનતેરસ લક્સ આપણ દિવાળી ના પેલા એક દિવસ પેલા ધનતેરસ આવે છે.
હા
એના જોડે ભી આપણે ધનતેરસ ના ચાંદીનીની વસ્તુ ચાંદીનો ચીક્કો ખરીદીએ ન તો બી આપણે બઉ મત્વપૂણ કેવાય છે
હા
પસી આપણે લક્ષ્મી પૂજા કરી અને બધું આપણે જેવો દાગીનો ઓય પોઈસા ઓય પેલો ચાંદીનો ચીક્કો લાયેલો બધી આપણેે બીજી જ દિવસ આપણે દિવાડીને આ લક્ષ્મી પૂજા કરવાની ઓય આપણે
હ આપડે ધનતેરસના દિવસે સગુનમાં ઝાડુ છે કે પછી રાય છે અને ધનીયા છે નમક છે એ બધું આપડે ખરીદીએ છીએ અને અને એવું કેવાય છે કે ધનતેરસ ના દિવસે સે એની પૂજા કરીને પછી અહ દિવાળીના દિવસે અહ અઈયા ફસ્ટ આ નવ નવા વર્ષના દિવસે નવા વર્ષ ના દિવસે એ ધનિયાને આપળે અ વાવીએ તો અહ જેટલા જેટલા એ વધારે થાય છે એટલી સમૃદ્ધિ આપડા ઘરમાં આવે છે
હાચી વાત છે
હમ્મ એટલે આપડા આપડા ભારતમાં તો તેહેવારોનું તુ ખાસ ખાસ મહત્ત્વ છે હ એ આપડે આપડે લોકો જાણે તેહેવારોમાં જ રહીએ છીએ એવું લાગે છે.
તે બાર મઈનામાં તો કેટલા બધા તેહેવાર આવે છે
હ પછી દિવાળી પૂરી થાય છે પછી મકરસક્રાંતિ આવે છે પછી અહ હોડી આવે
હોલી યાર ને હોળી તો કેટલી બધી રાજસ્થાની લોકો તો બોવ પરસિદ્ધ જેવું હોલીના તેહેવાર
હા
રાજસ્થાની લોકો માટે બઉ પોયલ ગમે તે આપણે દિવાળી દિવાળીને ગી હા દિવાળીને બધા માણસ ઘેરની આવતા ઓયને તો હોલીન તો બધુ ભલે ગમે ત્યાં દો દિવસની રજા ઓવે તો બી રાજસ્થાની લોક તો હોલીન તો રાજસ્થાન આવેજ ગામડા મેં
હ બરાબર છે
રાજસ્થાની લોકોનો ઓળીને બોવ જ એવું મત્વપૂન કેવાય છે
હા બરાબર છે હમ્મ
બધા તેહેવાર તો આમ ચાલે બાકી હોળીનો રાજસ્થાની લોકો માટે બોઉ સરસ સે ભલે આપડે રજા નઈ આલતા ઓય તો બે દિવસની તો રજા લેને આવે બધા
હમ્મ હવે તહેવારો તહેવારો વિશે તો આપડે વાત કરીએ ને એટલી ઓછી છે કે તહેવારો માટે તો આપણે આપડે એવું કહીએ ને કે એક કલાક વાત કરી શકીએ તો પણ કરી શકીએ કે એક કલાક વાત કરીએ પણ હવે કોઈનો ફોન આવે છે તો મારે જવું પડશે તો આપણે ચર્ચા કરીને મજા આવી તમારી જોડે
હા મને પણ મજા આયી શીખવા મલ્યું છે ચલો હવે મૂકીએ પછી કરજો